અષ્રી કૃષ્ણ રાધે રાધે.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે મજામાં છે. તમે કેમ છો ભાઈ?
હા ભાઈ બસ મજામાં, અને આ ગણપતિ નો તહેવાર આવી રહ્યો છે, તો તેના વિશે તૈયારી કરી રહ્યા છે. અને તમારા પર જાણવું હતું કે તમે શું કહી રહ્યા છો? કયા પ્રકારની તૈયારી કરી રહ્યા છો? તો તમે મને માહિતી આપો તો અમે અમારા મંડળમાં એ રીતે અમે કઈ સુધારા વધારા કરી શકીએ.
હા લેખા, ગણપતિ એમ ગણેશ ચતુર્થી આવી રહી છે. અને એ તહેવાર તો મને ખુબ ગમે છે. અને અમારા ગામના બધા જ જે બધા લોકો છે, તે પણ ખુબ માને છે એટલે એની તૈયારી તો અમે કરી રહ્યા છે. પરંતુ હમણાં સુધી અમે મંડપ જે બાંધતા હતા તે હમણાં ચાલુ નથી કર્યું. કારણ કે એ બધા લોકો હમણાં તો જોબ પર જાય ને એવે બધું, અમને કામ હોય એટલે એની રજા પણ નહી હોય, તો પછી એકલું કામ તો નહી કરી શકે. એટલે હમણા તો જે બાકી છે ને, થોડાક દિવસ પછી અમે કરવા વિચાર કરીએ્યા છે. અને આ વખતે ડેકોરેશન ક અલગ જ કરવાના બધા કહેતા હતા. પરંતુ એ તો સિગ્રેટ જ છે મને પણ નહી ખબર કયું કરવાના છે? કે બધા લોકો ભેગા થશે પછી અમને કહેશે એટલે કે, આ જે ડેકોરેશન કરવાના છે તે સિક્રેટ જ છે. બાકી ગણેશ ચતુર્થી જે બધા લોકોને ખુબ ગમે છે. અને જે તહેવાર છે ગણેશ ચતુર્થી નો તે ખુબ આનંદ અને આપણા જે ધાર્મિક તહેવાર તેટલા ખુબ સારા છે. કારણ કે ગણેશ ચતુર્થી તમે જાણો છો કે, આપ ગણેશ ભગવાન ખુબ ભક્ લોકો પણ આપણા દેશના ઘણા બધા ભક્ત છે. એટલે ખુબ માને છે અને ગણેશ ભગવાનજી ની સારી રીતે તે, ગણેશ ચતુર્થી આવે ત્યારે દસ દિવસ સારી રીતે પૂજા કરે છે, આરતી કરે છે, ભજનો કરે છે. અને ખૂબ દસ દિવસથી લોકો મજા આવી જાય છે. અને છેલ્લા દિવસે તમે જાણો છો કે વિસર્જન સમયે બધા લોકો રડે પણ છે. અને ઇમોશન થઈ જાય છે. કારણ કે બાપ્પા એટલા બધા આપણા વિઘ્ન દૂર કરે છે. અને આપડે જય્યારે પાણીમાં છોડો છો અને આપણને પણ પેલું થાય છે ઘણા બધા બધા લોકો ઇમોશનલ થઈ જાય. હું પણ થઈ જાઉં છું. અને એટલે કે જ છે કારણ કે આપડ જે તહેવારો આવે છે. તેની મજા ખુબ અલગ જ હોય છે. બાકી તમારા બધે શું ચાલી રહ્યું છે? અ ગણેશ ચતુર્થી આવે છે, તો તમે કયા પ્રકારનું ડેકોરેશન કરો છો? કે પછી વિચાર્યું છે કે, નથી વિચાર્યું છે?
હા ભાઈ અમારે અહીંયા ડેકોરેશન નું હજુ વિચાર્યુ નથી, પણ આ જ બધાની સલાહ લઈને કે કંઈ નવું કરવું છે, અને એ રીતે કરવું છે કે બધા આકર્ષાય આમ કરીને બધું પ્રેરણા બધા જાણવા મળે કે, આપણા ઐતિહાસિક તહેવારો કેવો હોવાો જોઈએ, અને કેવું ન હોવા જોઈએ, અને અમ તમને ખબર જ છે કે હમણા જગન્નાથ ની યાત્રા જે અપણા જગન્નાથ મંદિર છે તે ભગવાન નો અમણા તહેવાર આવી રહ્યો છે. તો અમારા વલસાડમાં તોની તૈયારી ખુબ ધૂમધમે ચાલી રહી છે. ઓગણીસ તારીખે અહીંથી રેલી નીકળવામાં આવશે એમસ્કવેર મોલ થી લઈને તે બજાર બજા એટલે એને આખું જે તે મંદિર છે તે મંદિર માં આવી એને પહોંચાડવાના છે, તો તમે અમારે અહીંયા આવજો અને એની મુલાકાત લેજો. અને બીજી વાત કે ગણેશ ચતુર્થી પહેલા જન્માષ્ટમી છે. તો તે એનું બધું પણ નક્કી કરવાનું હજુ બાકી જ છે. કારણ કે જન્મા્ટમી આપણા કૃષ્ણ ભગવાનનો તહેવાર છે. અને કૃષ્ણ ભગવાન નો બીજો રૂપ રામ ભગવાન, અને જૈ જગન્નાથ ભગવાન નો છે. તો ખુબ આનંદ થાય છે કે આ બધા ભગવાનો તહેવાર હાથ આવી રહ્યા છે. તો તમને આ બધું વિષય ખબર હતી કે ના ખબર હતી?
હા! ભાઈ ખબર હતી કારણ કે આ જે તહેવાર છે, જગન્નાથ પુરીનો એ તો મને પણ ખબર છે ને, એના પાછળ જે સ્ટોરી છે. તે બધા લોકો ખૂબ મેં તો થોડી ઘણી સાંભળે છે. પરંતુ હમને એટલી બધી નથી ખબર પરંતુ સ્ટોરી ખૂબ સારી છે અને કેવી રીતે મનાવવા માટે હા, મને ખબર છે કારણ કે જે મેન તમે જાણો છો કે, આનું જે પુરી જે નામનું સ્થળ છે ત્યાં બધા લોકો જાય છે. અને ત્યાં બધા લોકો આ જગન્નાથની યાત્રાનો લાભ મેળવે છે. કારણ કે આ યાત્રા એટલી બધી ધાર્મિક અને બધા લોકો એમાં માને છે બધા લોકો આખી યાત્રામાં બધા ભાગ લે છે. કારણ કે આના પાછળ છે શ્રદ્ધા, શ્રદ્ધા બધા મારશે તો પછી બધાને અંદર થી એવું લાગશે એટલે બધા લોકો માને છે. એમ બાકી તમારે એ જ કેવું છે કે આપણાથી બધા ધાર્મિક સ્થળો તહેવારો છે. તેની આપણે યોગ્ય રીતે ઉજવણી કરવી જોઈએ અને બાકી તમે જાણો છો જેમ ગણેશ ચતુર્થી તો આવવાની જ છે, અને પછી તો આપણાથી ધાર્મિક તહેવારોમાં તો, આવશે મોસ્ટલી નવરાત્રી, નવરાત્રીમાં તો તમે જાણો છો કે કેટલી મજા આવે છે, જે નવરાત્રીના નવ દિવસ હોય છે તે તો ક્યાં અલગ મજાના જ હોય છે. અને મને તો ખૂબ નવરાત્રિ ગમે નવરાત્રી પહેલા તો આપણો જે મુખ્ય તહેવાર છે, આપણા ધાર્મિક હિન્દુઓનો જેમ કે દિવાળી, દિવાળીમાં તમે જાણો છો કે કેટલી મજા આવે છે. અમારા ઘર બાજુ તો દિવાળી ખૂબ ધામધૂમથી મજા એટલે કે મનાવવામાં આવે છે. અને ખુબ મજા પણ કરે છે કારણ કે દિવાળી આવવાની હોય તો પછી અમારા ઘરે ખબર જ પડી જાય છે. આગલા પંદર કે પછી મહિના દિવસ પહેલાં કારણ કે, અમારા ઘરે દિવાળી જો આવવાની હોય તો પછી એના મહિના પહેલાં જ અમારા ઘરનું સાફ સફાઈ અને આ વખતે દિવાળીમાં શું હું ડેકોરેશન કરવાનું છ છે, એ તો એ બધું નક્કી કરી દઈએ કારણ કે દિવાળીમાં અમને ખૂબ ગમે છે. અને મારા બધા સગા સંબંધીઓ મારા મામા, ફૂઈના છોકરા ફૂઈના છોકરા મારા ઘરે આવે છે. અને ખૂબ મજા કરીએ છેએ અને તે દિવસો તો કંઈ અલગ જ હોય છે. અને દિવાળીમાં તમે જાણો છો કે ફટાકડા ફોડવાની કેટલી મજા આવે છે. કારણ કે કેટલી બધી પ્રકાર ના આપ ફટકડા ટાઈપ ના હોય છે. અને બધા ન્યૂ ન્યૂ સીઝન બધા નવા નવા પ્રકારના ફટકડા નીકળી આવે છે. એટલે આ દિવાળી નો તહેવાર તો મને ખુબ ગમે છે. બાકી તમારી પાસે મારે એ જાણવું હતું કે જે દિવાળી નો તહેવાર છે તે શા માટે ઉજવવામાં આવે છે? તે આગળ અને પાછળ નું રીઝન શું છે?
હા, ભાઈ દિવાળી ઉજવવામાં આપણો રિઝન એજ છે કે, રામ ભગવાન જે હતા તે ચૌદ વર્ષનો વનવાસ કર્યો હતો, અને એ વનવાસ ખતમ કરીને પછી આયોધ્યા પાછા આવ્યા હતા, તો ત્યાંના બધા લોકો હતા તે રામ ભગવાનના, રામ ભગવાનને આપણે સ્વાગત માટે ધૂમધામથી ઉજવી કઈ રી બધાના ઘરે દીવાઓ હલગાવ્યા બધા ફૂલો લગાવ ફૂલોથી શંગાર્યું, પોતાના ઘરે ટોણણ લગાવી, અમુક લોકોએ લાઈટ લાઈટ લગાવ્યા લાાઈટ તો, અતારના જમાનામાં એના જમાનામાં લોકો પોતાના ઘરથી લાઈટ, જે છે દિવા લગાવે છે અને મીઠાઈ જાત જાતની મીઠાઈઓ બનાવે છે ચકરી વગેરે, વગેરે ખાખરા અને બીજી વસ્તુ કે દિવાળી ના તહેવારમાં લોકો ફટાકડા ખૂબ ધૂમધામથી ફોડે છે. અને મજા માને છે કારણ કે દિવાળીના તહેવારમાં લોકોની પંદર દિવસ થી પંદર થી વીસ દિવસની રજા હોય છે. અને લોકો પોતાના મામા ના ઘરે જાય છે. ફઈના ઘરે જાય છે. જે તે સ્થળ ફરવા જાય છે. અને દેવાળીનો તહેવાર ખુબ ધૂમધામથી ઉજવે છે અને લોકોમાં અલગ જ પ્રકારના આનંદ નો માહોલ હોય કારણ કે દિવાળીના બીજા દિવસે, જે આપણા હિન્દુ ધર્મમાં એને નવ વર્ષના નામે ઓળખવામાં આવે છે. ત્યારે લોકો મોટા વડીલોના આશીર્વાદ લે છે અને વડીલ લોકો આશીર્વાદના રૂપમાં નાની મોટી રકમ જેમ કે દસ રૂપિયા વીસ રૂપિયા એ આશીર્વાદમાં આપે છે અને લોકો પોતાના ઘરમાં મીઠાઈઓ રાખે છે. લોકો નયા વર્ષના દિવસે મોડું મીઠું કરીને સારા આશીર્વાદ મેળવે છે આ રીતે અમે દિવાળીનોો તહેવાર ઉજવીએ છ છેીએ અને તમને ખબર જ છે કે દિવાળી ના તહેવાર પહેલા આપે હોળી ધૂળીનો તહેવાર આવે છે તો તમે હોળી ધૂળી તહેવાર મનાવો છો, જેમાં ખુબ રંગોથી એકબીજાને રંગે છે, અને એના આગલા દિવસે લાકડાઓની મોટી હોળી બનાવીને એને સળગાવવામાં આવે છે. અને લોકો એની પૂજા કરે છે, અને આરતી કરે છે, અને એ આરતીમાં એટલી બધી શ્રદ્ધા હોય છે, કે લોકોને પોતાનું જે કાઇ પણ તકલીફ હોય છે, તો એમાં બોલે છે અને એ તકલીફ દૂર થઈ જાય છે, તમને ખબર છે એના વિશે?
હા ભાઈ, એટલે કે હોળી નો જે તહેવાર છે તે કેવી રીતે મનાવવામાં આવે છે. કારણ કે મારા દાદા હતા તેમને મને જણાવ્યું કેમ કે હોલિકા અને પ્રહલાદે બેન આમ ભાઈ બહેન તરીકે એવું ક કરતા હતા. ખબર નહી બસ શું એવું કઈ હતું વાર્તામાં, અને તે નરસિંહ મહેતાના ખુબ ભક્ત હતા. જેમ કે, જે એમના પ્રહલાદ જે પપ્પા જે પહેલા હતા તે રાક્ષસ હતા, એમ નામ તો નથી ખબર પરંતુ જે લોકો મ એમને એવું હતું કે જે પ્રહલાદ હતા તે નરસિંહ મહેતાના ખુબ સારીતે ભક્ત હતા અને એ એમના પિતાજીને ગમતું નઈ હતું. એવું બધું સ્ટોરી હતી, એટલે કે મને તો એટલી બધી જાણ નથી. પરંતુ આવું બધું મને કીધેલુંને થોડી ઘણી જાણ છે. અને એટલે જ આપણે હોલિકા જેમકે તમે જાણો છો કે, આપણે પ્રહલાદ અને હોલિકા સાથે પેલુંમાં બેસેલા હતા અગ્નિમાં એટલે હોલિકાનું દહન થય ત્યારે અને ત્યારે હોલિકા બળી ગઈ હતી. પરંતુ પ્રહલાદ નહી બળ્યો કારણ કે જે નરસિંહ મહેતાની જે ભક્તિ હતી, તે એમના માટે ખુબ સારી અને ખૂબ પ્રહલાદ જે નરસિંહ મહેતા એ પ્રહલાદ થી ખુબ પ્રસન્ન થઈ ગયા હતા. એટલે એમને બચાઈ ગયા, એટલે કે ભક્તિ ખુબ સારી રીતે કામ આવી એટલે એવું બધું પ્રકારની સ્ટોરી હતી. મોસ્ટલી મને એટલી બધી દીપમાં નથી ખબર, પણ આટલી બધી થોડી ઘણી ખબર છે, અને તમે જાણો છો કે, હોલી જે મોસ્ટલી આપ ઘણા વર્ષથી મનાવામાં આવે છે અને ઘણા બધા અમારા જે લોકો છે અમારા ગામના લોકો જેમ કે, હોલીને પણ ખુબ વેઇટ કરે છે જે તહેવાર આવે છે. કારણ કે અમારા ગામના લોકો આ હોળીનો જે તહેવાર છે તેમાં ખૂબ માને છે. અને બધા જ અમારા ગામના પરિવારો એક બધાની પૂજાની થાળી લઈને, ત્યાં જઈને આખી હોળી ફેરા ફેરે છે. અને બધું માને છે માનતા અને બધું કરે છે. અને તમે જાણો છો કેના આગલે દિવસથી ખૂબ મજા આવે તે એ પ્રકારની ધૂળેતીનો આપણ તહેવાર આવે છે. કારણ કે ધૂળે ધૂળેતીનો તહેવાર તમે જાણો છો કે, ઘણા બધા પ્રકારના આપણે રંગો, કુદરતી નેચરલ રંગ આપણે યુઝ કરવો જોઈએ, અને ગુલાલ જેવા હોય છે તે આપણે યુઝ કરવો જોઈએ. કારણ કે તમે જાણો છો કે, ઘણા બધા એવા પ્રકારના કેમિકલ સલવાર ર રંગો આવે છે જેનાથી આપણે બીજાને લગાવીએ કે પછી, બીજા આપણને લગાવીએ તો આપણને સ્કીન પર ઘણા બધા પ્રકારની એલર્જી જોવા મળે છે. અને એ કલર ઘણા દિવસો સુધી નીકળતા નથી એવું પણ થાય છે. અને ઘણી બધી ટ્યુબવેલ્સ તે પણ બધા લોકોએ યુઝ નહીં કરવું જોઈએ. કારણ કે ટ્યુબથી પણ આપણું ફેસ અલગ પડી જાય છે. અને માથામાં નાખીએ તો પછી બહાર ખડવાની કે બહાર નીકળી પણ જવાની શક્યતા વધી જાય છે. એટલે મારે તો એજ કેવું છે કે આપણે આવું બધું જે બધા નેચરલ આપણે કલર યુઝ કરવા જોઈએ અને આ કેમિક લ્સ વાળા એવા પ્રકારના જે રંગો નહીં લગાવવો જોઈએ. બાકી તમારે શું કરવું છે? એટલે કે શું કેવું છે? તમારા બાજુ પણ બધા લોકો ધૂળતીમાં બધા આવા ગુલાલ લોકો યુઝ કરતા હશે પરંતુ તમારા બાજુ કોઈ આવા અમુક લોકો છે, કેઈ બધી પ્રકારની જેમ કે કેમિકલ વાળી ટ્યુબ કે પછી‌ કલર એવા યુઝ કરે છે?
હા ભાઈ, અમુક લોકો યુઝ કરે છે. પણ અમારા તા બધા જાગૃત થઈ ગયા છે, કે આ બધું આપણા શરીર માટે હાનિકારક છે. જેથી કરીને લોકો સારો સિમ્પલ ગુલાલનો જ ઉપયોગ કરે છે. અને તમે જેમ કીધું કે હોલિકા સળગી ગઈ હતી. તો તેમાં હોળિકાને વરદાન હતું કે, તે અગ્નિથી ન સળગી શકે. કે પરંતુ તમે કીધું જેમ પ્રહલાદ ભક્ત હતા. ભગવાનજીના તો ભગવાનજીના આશીર્વાદથી પ્રહલાદ બચી ગયા. અને હોળિકા સળગી ગઈ. તે જ રીતે આપણો તહેવાર બીજો છે, જે મકરસંક્રિના નામ ઓળખવામાં આવે છે. તેમાં પણ આપણે ખૂબ મજા કરીએ છેએ જેમાં લોકો જાત જાત ની ડોરીઓ આવે છે. જાત જાતના પતંગો લાવે છે. અને આખો દિવસ આખા બપોર તડકાના ટાપમાં પતંગ ચગાવે છે. અને જે ઉપર પોતાના ટેરેસ હોય તેના પર ડીજે મૂકે છે, અને પેલું જે ભૂંગળ આવે જે વગાડીને લોકો ખુબ આનંદ મેળવે છે. એકબીજા પતંગો કાપે છે. આવી રીતે મનાવે છે. ચાલો તો, ભાઈ આપણે મળીએ બીજી વાર આવી રીતના વાત કરીશું.
હા ભાઈ સારું, મળી ભાઈ.